એટલે હું એવું કેતી ત કે અગિયાર વાગે પતી જતું હોય અગિયાર વાગ્યા સુધી તો ચાલી જાય એમ
ના અગિયાર વાગે તો એમને ચાલુ થાય છે ત્યાં એવું કેતા હતા બધા અને આ લોકો ભી અગિયાર વાગે હા અગિયાર વાગે ઘરેથી જાય છે અહીંથી બધા કારમાં
અને પછી કેટલા વાગે પાછા આવે રાતે
એ દિવસે તો એ લોકો દોઢ વાગે પાછા આવયા ત
એવું
બઉુ મોડું થઈ જાય છે રાત્રે ત્યાં જતા જતા પણ એ તો રવિવાર હોય એટલે આપને તો ચાલે પણ તમારે તો પૂનમ ન જ વેકેશન હોય ને પૂનમ પર જ રજા હોય ને
હા
હા એટલે તમને તો અ એમ તમને ફાવે તો ચાલે બ પર પછી ઊંઘી જવાનું બીજું તો શું અવે.
એટલે મેં પહેલાં તારી સાથે દસ મિનિટ વાત કરીતી ને.
હા હા
તો ફરીથી એ નંબર પર કેટલી મિનિટ સુધી વાત કરી શકું એમ પૂછ તેતી હુંગમે
એમાં પેલું શું છે મેસેજ દેખાય છે કે તમે ફોન આના પર હવે નહીં કરી શકો એવું મેસેજ આવે ને પછી એના પર
સંદેશો દેખાશે એટલે ઓછામાં ઓછા એટલે ત હવે ઉ એવું કઉ છું ઓછામાં ઓછા ઇઠિયાસી આવેને બઉ બઉ કેટલા વા સુધી તારી સાથે વાત કરી શકું એવું પૂશુ શું.
એ તો ચાલીસે પચાસ મિનિટ જેવું ચાલે આમ તો.
ઈઠ્યાસીવાળા નંબર પર.
હા ઈઠ્યાસીવાળા નંબર પર.
ચાલીસ મિનિટ જેવું કરી શકું એમ ને?
હા, ચાલીસ મિનિટ જેવું થાય.
તો પછી દસ-દસ મિનિટ બહ ઓછું ના કહેવાય એટલે મેં મારે તને ઈઠ્યાસીવાળા નંબર પર ચાર વખત કરવું પડશે એમ ને?
હ હ દસ મિનિટ ચાર વખત કરો ને એટલે ચાર કે પાંચ વખત મતલ મતલબ મારે તો છે ને કોના જોડે મારે છે ને કાકી જોડે અને મારા મમ્મી જોડે ઓલરેડી થઈ ગયું છે ચાલીસ મિનિટ જેવું. પણ એના પર હું ફોન કરું ને એટલે થાય જ છે ફોન અવે કપાય મતલ કે એવું લખેલું સંદેશો નથી આવતો એટલે. તો પછી અમે લોકો ટાઈમ પૂરું કરવા માટે કરીએ છીએ એના પર ફોન એવું હા સમય પૂરો કરવા માટે કરીએ છીએ.
એમને નઈ એટલે ટોટલ કેટલી મિનિટ્સ છે?
એ ટોટલ તો એકસો એસી મિનિટ વાત કરવાની છે એવું કેતા હતાં.
હ હ હ.
હ એવું છે.
ટોટલ એકસો એંસી મિનિટસ છે એવું છે ને?
ટોટલ એકસો એસી મિનિટ છે.
હમ્મ હમ્મ હમ્મ.
તોયે અવે મને એટલું બધું ખ્યાલ તો નથી પણ એક
તો આપણે એક કલાકમાં કેટલી મિનિટો આવે?
એક કલાકમાં સાહીઠ મિનિટ થાય.
હા ને બે કલાકમાં?
બે કલાકમાં એકસો વીસ મિનિટ.
હમ્મ હમ્મ હમ્મ.
ઓહ! બીજું ઘરે તમારા મજામાંન અંકલ આન્ટી મજામાં છે?
હા, કાકી કાકા મજામાં છે.
હ. કાકી કાકા મજામાં, તમારા ભઈ ભાભીના લગનના ફોટા જોયા તા મેં બઉ મસ્ત હતાં. તમારાં ફોટા
એવું શેમ એમ નથી. કેતી એટલે એકસો એસી મિનિટ કીધી ને તમે?
હ જ છે
એટલે બે કલાકની ઉપર કેટલી મિનિટ થાય?
બે કલાકની ઉપર જોને બે કલાક એટલે
પચાસ સાહીઠ એસી બીજી પચાસ મિનિટ થાય.
હા
બરાબર ને
ના બીજી પચાસ મિનિટ કેવી રીતનાં, એકસો વીસ મિનિટ થઈ.
હ.
હ બીજી પચાસ મિનિટ જેવું થશે હોવ બરાબર.
તમને શું લાગ્યું મને કશું ખબર નથી પડતી?
ના ના એ તો મને ખ્યાલ આવી ગયો પણ આપડે જે અ એટલે
મેં ગઈ ને પછી જ તમને કીધું બેન
અચ્છા અચ્છા બરાબર બરાબર
તો પછી હું કહું એટલે બરાબર જ હોય
હા એ વાત બરાબર તમારી હ બીજું તમને ગાડી ચલાવતા ફાવે
હા ફાવે ને
અચ્છા
પછી તમે શીખવા ના ગયા
ના મારે એકચુલી ભાભી એ ના પાડીને એટલે પછી અમે ના ગયા શીખવા
હ હ હ તો તમે મોટા પપ્પા ને કીધૂ ને મોટા પપ્પા ભાભી ને કીતા તો ભાભી તમને હા પારીને તમારી સાથે ચાલતા
એ તો ભાઈ એ એને ના પાડી તો હું કેવી રીતના એમને કહું મોટાપપ્પા એમને હાજ પડી હતી કે તમે લોકો જવ એવું પણ હવે
પાઈ મોટા પપ્પા ભાઈને સમજાવ તો ભાઈ હા પાઈ દેતા
હવે આપડે એમના એમના વચ્ચે કેવી રીતના આપડે કહીએ કે આપડે હવે ચાલ તમે કેવી રીતના શીખવાયું ઈચ્છા એમની પણ એમને પછી ના પાડી તો હવે ઠીક છે આપડે માન રાખીએ એમનું એમની વાત નું માન રાખીએ એવુ
તો હું ભાઈને પૂછીશ કે કેમ ના પાડી
હા ભલે વાંધો નહી એકચુલી ભાઈના જ કઈક છે આમ
હા શું કહો છો ભાઈ ના
ભય ના એક અ મિત્ર છે એ શીખવાડે છે એવું તો એમના જોડે જ જવાનું હતું અમને શીખવા માટે એવું
હા હા હા
એમને વાત બી કરી હતી ભાઈએ એના જોડે વાત બી કરી હતી એમના મિત્ર જોડે પણ પછી કઈક મેળ ના ખાધો એટલે મેં ના ગયા
હમ્મ
હમ શું કેતા તા તમે
હું કઈશ ભાઈ ને કે મોકલે ભાભીને તમારી સાથે શીખવા માટે.
હા એનું તો હવે વાંધો નથી જોઈશું હવે હવે મારે હવે સેટ નહી થાય લગભગ કેમ કે સોમવાર થી ક્લાસ ચાલુ થશે ને એટલે હવે છ એક મહિના જેવું કઈક નહી થાય.
એવું સેમ કેટલા વાગે
હવે સવારે આઠ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી રેવાના છે.
તો એટલી આઠ થી છ વાગ્યા સુધી ચાલુ રે ચાલુ જ હોય.
ના વચ્ચે ના વચ્ચે અડધો કલાક જેવું છે એક બ્રેક જેવું
રિસસ જોું
હા રિસેસ છે એટલે આઠ થી સાડા દસ ચાલ. પછી સાડા દસ થી અગિયાર વાગ્યા સુધી. બ્રે રિસેસ છે ને પછી અગિયાર થી બે થશે બે અઢી વાગ્યા સુધી ના ના સવાર
હા હા હા સર સ હા હા
હા પછી અગિયાર થી બે અઢી વાગ્યા સુધી બીજું રેશે અને પછી અઢી થી ત્રણ રીસેસ પડશે ને. ત્રણ થી છ પછી છેલ્લો ક્લાસ હશે ને છ વાગે રજા.
તો છ વાગ્યા પછી તો તમે જઈ શકો ને શીખવા.
છ વાગે જ છ વાગ્યા પછી. તો અંધારો નહી પડી જાય હવે તો કેમ કે શિયાળો આવશે ને ઉપર અને હમણાં ચોમાસું ચાલે છે.
ઓહા હા.
હમ અને એમનું બી કેવી રીતના સમય છે શીખ શીખાડવાનું એ કેતા. કે સવારે બી ટાઈમ છે અને બપોરે છે એવું. સાંજ નુ આપડે પૂછ્યું નોતુ એમ.
થિયત
સવારે સાત થી આઠ નથી સવારે નવ થી દસ છે અને દસ. થી અગિયાર એવું જતા હતા.
હ હ પણ પછી તો સાંજે તો તમારે જમવાનું બી બનાવવું પડે ને.
હા સાંજે એમને જમવાનું બી બનાવવાનું હોય ને.
તમારે બી બનાવવું પડેને રસોઈ તો બનાવી. પડેને બધાને સાંજે.
હા સાંજે રસોઈ બનાવવાની હોય એટલે સેટ ના થાય એવું. એ તો શું માર્યા. ત્યારે રજાઓ બી હતી અને સવારે ટાઈમ બી બહુ હતું એવું.
સવારે સ સમય હતું એટલે કીધું કે શીખી આઈ એવું કેમ મારે પરીક્ષાઓ બ ને એટલે મેં તરત કીધું એમને કે આપણે જઈએ તો પછી ના વાત થઈ.
તમારે પેલું એક્સ એક અને એક માંથી એક આવી ગયું તમારું.
શું.
એક માંથી એક આવી ગયું તમારું.
મારે અગિયાર માંથી પંદર ચાલે છે.
શું.
પેપર ની વાત કરો છો ને તમે.
ના ના એટલે તમારે એમાં પંદર આવી ગયું છે.
હા મારે એપ પર પંદર આવીઈ ગયું છે અગિયાર માંથી પંદર. હા હા એટલે મારે હવે બ. બઘાં ને છે ને અલગ અલગ આવે છે જેમ કે આંટી એ કીધું અમારી કા. એ કીધું તું કે એમને જે ગઈ વખતે આખું કર્યું હતું ને કાર્ય. એમાં એમને. ત્રીસ માંથી ત્રીસ થયું ને પછી જ એને નાણા મળ્યાતા એવું.
હા પછી કેટલા દિવસ પછી મળે.
એ અમે એકાદ બે દિવસ જેવું લાગે વચ્ચે શનિ રવિ આવે તો વધારે ટાઈમ લાગે. સમય લાગે. કા તો શનિ રવિ ના હોય ને ચાલુ દિવસો હોય ને એટલે જલ્દી આઈ જાય એવું.
બરાબર.
એમને એકાદ બે દિવસમાં આ આવી ગયા તા
હા હા હા એમ નહી તો પછી બીજું કાર્ય આવે તો બી મને જાણ કરજો હો તમે
હા એ હું તમને જાણ કરીશ આવે કઈક તો.
બરાબર.
બિલકુલ બિલકુલ ઠીક.
હા.
બીજું બધું મજામાં છે.
હા બધુ બસ આબ તો મામી તો છે નહી તો પછી બધા અહીંયા હોય તો પછી હું તો થાકી જઉં ને
અચ્છા અચ્છા એવું
હા અને આજે મારે જવું જ છે રાત્રે સિનેમા ઘરમાં
અચ્છા હા એ તમે મને વાત કરી
ફોર્મ આમાં ને બધાનું જમવાનું હોય અહીયા તો પછી હું જઉં તો પછી ના સારું લાગેને
હા એ બી બરાબર છે તમારી વાત બધા મોટા હોય નાના મોટા હોય તો ના સારું લાગે જેવું હોય એવી રીતે એ જોજો કેવી રીતના સમય છે
એમ નહિ મે બધા રાતેે નવ વાગે જમવા આવે ને પછી હું જતી રહું આઠ વાગે તો પછી ના સારું લાગે ને
એટલે સમય કેટલા વાગે છે
હમ આઠ થી દસ વાગ્યા સુધીનું છે સિનેમા ઘરમાં
અચ્છા હા
પ્રોગ્રામ છે
તો પછી તો ના જવાય સારું ના લાગે આમ
ના સારું લાગે
હે ના સારું લાગે કેમ કે બધા મહેમાન ને બધા ઘરે હોય તો ના સારું લાગે
હમ
હમ બીજું બીજું તો બસ મજામાં છીએ અમે લોકો
અને બાકી ભાગ્યશ્રી ભાભી મજામાં ભાગ્યશ્રી ભાભી મજામાં શે
હ એ બી મજામાં છે
એમની